હા.
શું કરો છો?
કંઈકની બેસેલા. તમે?
કઈ નઈ બસ બેસેલા. કેવી છે તબિયત?
તબિયત સારી છે. તમારે કેવું છે?
અમારે સારું છે. અમારો અવાજ આવે છે?
હા, આવે છે.
તો મેં શું કેમ, હવે આપડે રાજસ્થાન રણજપ ફરવા જઈએ, ખાટું શ્યામ.
હા.
જવાના છે, તો તમે આવાના છે ફરવા.
હા, આવાના છેને.
તો અમારા હ અત્યારે આવતી ચોવીસ પચીસ તારીખ માં નીકળી જવાના છે.
ઓકે, ઓકે. આપડી સીટ બુક કરી દેજો ને, કાઈને.
હા, હા. મારા ઘણા ફ્રેન્ડ આવવાના છે તમને કમ્ફર્ટેબલ રહેશે, મારા ફ્રેન્ડ સાથે.
હા રેહશે ને કેમ નહી ફરવા જવામાં એવું થોડું હોય કઈ ભગવાન ના દર્શન કરવા જવાના
હા હવે ખાટુ શ્યામ જેવી ઘણી જગ્યા રાજસ્થાનમાં ઘણી જગ્યા. ફરવા છે માઉન્ટ આબુ છે ઉદયપુર છે. અ રામ આ રણુજા રામદેવીર એક બધી ઘણી બધી જગ્યા એ ફરવાનું છે તો આપડો ચાર્જ રહેશે સાડા ચાર હજાર ભાડું રહેશે
હા
ને તમારા થી થાય એટલી મસ્તી કરી લેવાની આપડે ફ્રેન્ડ જ છે એટલે ફ્રેન્ડ સાથે મજા આવશે ઘણી બધી મસ્તી કરશું ઘણા બધા મજા આવશે એ જમવાનું ને બધું આપડે હોલમાં રહેેવાનું હોટલમાં આપડે એક ત્રણ નાઈટ ત્રણ નાઈટ નો છે ને ચાર દિવસ છે.
ઓકે હા હા.
હા તો તમે આવા માંગો છો.
હા હ પાક આપડી સીટ બુક કરી દેજો કઈ નઈ
હા સત્તર જણા જવાના સત્તર લગભગ સત્તર જણા થઇ ગયા છે, તમારી સાથે
હા કોઈ નહી આવે તો કેજ આપડો ફ્રેન્ડ છે, હર્ હર્ષ કરીને એ આવશે અહીં આવશે જ મારી શશે આપડો પરમ મિત્ર હશે
હા એની જ તો ગાડી લઈ જવાના છે આપડે તમને એના પર ગાડી છે તો ખબર છે.
હા, બરાબર
એને તો લઈ જવા પડે, એની ગાડી તો એને લઈ જવા પ હા, એની બી ગાડી બુક કરેલી છે.
હા, બરાબર
પછી, બીજે રાજસ્થાનમાં ફરવાલાાયક જગ્યા આવી ગઈ, જે આપણે આથી ત ફરી આવશું ખબર પડે તો કઈ જવાના જ છે. તો
હા, ચાલોને મેં થોડુંક સર્ચ કરીને કેમ તમને.
હા
હા, આપણેે ચોવીસ તારીખે નીકળી જાય તો ચાલે કેમ કે મારે બી તઈ નોકરીમાં રજા જ છે. હા, તો એ આપણે સેટ થઈ જાય બધું કેમ કે બે-ત્રણ, બે-ત્રણ દિવસ તો લાગશે જ કેમકે દૂર
હા, આપણે માઉન્ટ આબુ પર એક દિવસ ચડવાનો છે, એક દિવસ આખો
ઓકે
આપણે સનસેટ ટાઈમે એ તમારે એવું જોઈએ, કેમ કે કારણ કે પોટાને પાડી
હા, કઈ નઈ, કઈ નઈ આપણે તો રેડી જ છે. કારણ કે આપણને, હા. હા, આપણને પણ ફોટાનો શોખ છે, દર્શન કરીને અને માઉન્ટ આબુ લોકો કહે છે, કે વ્યુ સૌથી સારામાં સારું છે.
હા, અમે એક ગાડી સ્કૂલમાંથી ગયા હતા બો સમય પેલા જયારે અમે સ્કૂલમાં હતા, ને ત્યારે અમે ગયેલા હતા માઉન્ટ આબુ ત્યારે ખુબ મજા કરી હતી ત્યારે હવે પાછું મન થઈ ગયું છે કે આ માઉન્ટ આબુ જવું છે. તો અત્યારે પછી તો રાજસ્થાન જવાના જ છે, તો આપણે ટૂંક સમયમાં જઈ આવીએ એમ.
હા, ચાલો ને કઈ નહી તમે ક ત્યારે આપણે ચોવીસ તારીખ નીકળી જાય તો પછી આપણે આપણે કાલે બાલે બધું ખરીદી કરવાની જાય.
હા, હવે આપણે ખરીદી કેમ કે દિવસ બહુ ઓછા રહી ગયા છે એટલે ખરીદી ચાલુ જ કરી દેવા જોઈએ.
હા.
સાત-આઠ દિવસ રહી ગયા છે, એટલે આપણે ખરીદી ચાલુ જ કરી તમે એ શું-શું જોએ છે, એ બધું જે લઈ લાવવાનું આપણા બેગ.
હા, મારે તો બેગ લેવા પડશે કારણ કે બેગ હમણાં નથી, હાલે કેમ કે હમણાં ઘણા ટાઈમથી ફરવા જ નહી એટલે બધું કામ મુકાઈ ગયેલું હશે સામાન એટલે ને શું-શું જોઈએ તો એક લિસ્ટ બનવવા પડશે કારણ કે એમ બે-ત્રણ દિવસ લાગશે એટલે થોડું સાથે સામાન તો જોઈએ ને.
હા સામાન તમને જેટલું જોઇએ નાસ્તો છે એ બધું લઈ લેવાનું. બીમાર, ફરતા-ફરતા બીમાર થઈ જશે એવું લાગતું હોય તો પછી સાથે
ટેબ્લેટ, હા, હા ટેબ્લેટ લઈ લેવા પડશે.
ને થોડું ચોકલેટ છે, એવું બધું લઈ લેવાનું સાથે વોમિટ થાય એવુ ખાય એવું લાગે તોસ ચોકલેટ ખાઈ લેવાની
હા, ચાલ ને કઈ નહી કેહેજો ને એ આપડે કાલે તો પછી સાંજે મે આવું ડી માટ માં જાયે વલસાડ.
હા.
અને જ્યાંથી જે લેવા લાયક એક સામાન લેવા જેવું હોય તે લઈ લઈએે.
હા. અમે થોડું સામાન લઈ લીધું છે અવે થોડું જ બાકી છે, કપડાં ને એવું બાકી છે.
હા, તો ત્યાંથી પેલી હ રજવાડી ને એમ ગયા હું આપે જલારામ કૃપાને જલારામ કૃપામાં હમણા ઓ ફર પણ ચાલે છે એટલે આપણને થોડુંક ફાળવા માટે પૈસા વધારે ત ખર્ચવા માટે બચશે પણ.
હા. હા, જલારામ ની વાત સાંભળી છે કે એમાં કપડા સસ્તા મળે છે ઓફરો ઘણી છે એ બધું. તો આપડે કાલે ફરવા માટે ત્યાં જવાના છે તો કપડાં ત્યાંથી જાય આપડે.
હા. ચાલો નહી તો આપડે એમ મેં કેટલાક દિવસ જ્યાં લાગશે આપણને ફથીસા પેલું થોડી રજા મૂકવા પડશે નોકરીમાં પણ.
એઘુ દે ત્રણ નાઈટ ને ચાર દિવસ.
ત્રણ નાઈટ ને ચાર દિવસ ઓકે ઓકે.
હા, નીકળે જ છે તો પછી આપડે બધું
હા, એ તો એવું જો હોય છે પછી પાછું આપડે પાછા ક્યારે જવાના છે વેલું જવાય ન કારણ કે આપડે તો અમે પણ ધંધો કરે આપણે પણ અમે પણ નકરી કરીએ બરાબર. જે ફ્રેન્ડ લોકો સાથે પાછળ બધા ભેગા જવાય નહી.
હા એતો.
હા એ માટે આપડ હમણાં હમણાં
નને ફ્રેન્ડ સાથે કઈ ફરવાની અલગ જ મજા છે, આપડે કરી છે એમ તો આપડે અગાડી ફરમાં ફરવા ગયા હતા.
હા.
એ મજા આવી ગ તો તમને ખબર જ છે ફ્રેન્ડ સાથે. પણ આગાડી તનેમફર્ટેબલ નોતી હોય તો મારે પૂછવા પડેને કે તમ્ફર્ટેબલ છે કે મારા
ના ના એ ના ના એવું આપડે પેલો એમ બસ નો ડ્રાઈવર છે એની આપડે વધારપટાસ બનશેલે કઈ નહી.
હા એજ એને પણ જક સમજાવતો કે થોડું ભાડુંમાં આમ તેમ કરે આપડે
હા હા કેટલા ભાડું એને કીધું છે તમને
એ તો હજુ નક્કી નથી કર્યું પણ તે
એ ફિક્સ બાળુ કે જો કે પછ કિલોમીટર ઉપર?
એમ તો એ કિલોમીટર પર કેતો છે. એક કિલોમીટર પર અઠ્ઠીસ રૂપિયા એમ જેવો કતો છે.
ચાલો ને કઈ ન મેં અમને થોડુંક ઓછું કરાવું તેવી
હા બાવીસ ત્રેવીસ બાજુ લે આવો એટલે આપણને કેમ કે થોડું સારું પડે આપણે ઘણી જગ્યાએ ફરવાના છે તો
હા આપડે કેમ કે પચીસ હજાર કિલોમીટર તો થઈ જશે
હા એટલા તો મિનિમમ ઘણી મૂકવાના આપણેે
હા
એમ તો એ તો ફ્રેડ છે એટલે માની જશે બાવીસ ત્રેવીસ રૂપિયામાં
હા એ તંત આમ એમ ચાલી જાય આપણને ત્રેવીસ રૂપિયા હિસાબે ગણે તો સત્તાવન હજાર પાંચસો જેવા થાય
હા
હા અને સત્તર જણા છે કે હા સત્તર જણા એટલે એમ તો આમ થોડું
ચાર હજાર રૂપિયા માને ચાલો ને એમ બધું બીજું કંઈ ખર્ચો હોય થોડો ઘણો આમ તેમમ એટલે
હા મેં અત્યારે છે ને ખર્ચા માટે આઠ હજાર લેવાનો છું એંત વદારે સપડી આઠ હજાર મિનીમમ
હા
આઠ હજાર જેવું વિચાર્યું છે
હા
તો અમે કેટલા લેવાના છે
કઈ નઈ તો આપડે તો એ ગૂગલ પે ને એવું ચાલે એટલે
હા એ તો છે જ પણ ઓપ્શન છે જ પણ કેશ કેશ માં
ગસ માટે તો એ છ સાત
હા
ચાલી જ કે વધારે લેવા પડશે
ચાલી જાય આપડે એ ઓનલાઈન તો આપડું ચાલતું જ છે
હા એટલે એટલે એ તો જ્યાં ઓનલાઈન બને ને ત્યાં ભાઈ એમ તો ઓનલાઈન કરો કારણ કે તો ગમે જ્યારે આપણને કામ પડી શકે છે કારણ કે બધી જ જગ્યા પર પેલું ઓનલાઈન હોતું જ નથી એમ જે એમ એમ થોડા બુજુર્ગ આદમી હોય ને એ બાહુ તો ઓનલાઈન ચલાવતા નથી
હા આપડે છે ને શમ આપડે બીજી બીજા દિવસે આપડે કદાચ પછી નઈ હા સીધા ખાટું સમજશો કેડે પેલા
એ તો હવે પેલું રૂટ પર ચ બસો વાળા ને ખબર જ હશે કે કયા કય છટક એ હિસાબે એ લઈ જશે હર્ષભાઈ
જો આપડે ત્યાં જયારે જઈએ ત્યારે સવાર માં વેહેલું પહોંચી જવું પડે કેમ કે પછી લાઈન બહુ થઈ જાય ત
હા આપડે તો તે હિસાબે હર્ષભાઈ ને હર્ષભાઈને જણ દ્યા કે આટલાગ અમને ત્યાં પહોંચાડી દેજો
હા
કારણ કે અમારે આ બધું એ દર્શન કરવાના છે આ ટાઈમે પછી અમને પ્રોબ્લેમ નથીડ ના પડવી જોઈએ
હા
હા
અને સાવાર સેટમાં બી બહ બહ અમે ગ તત્યારે પણ બહ ખુબ પબ્લિક હતું અતાર બી સ તો ખુબ પબ્લિક ર છે એટલે ત્યાં પણ આપડે જેટલું જલ્દી થાય એટલું બતાય દેવાનું આપડે પછી માઉન્ટ આબુ પર આપડે ઘણો સમય વિતાવો છે
હા
કેમ કે મજા આવે એવું ક્યાં છે ઘણી એન્જોય કરવી
તો પછી આપડે પાંચ વાગે જેવું ચોવીસ તારીખે નીકળી જ આપડે
હા
હા તે હિસાબે આપડે સવારે થોડા પહચ નહીએ આપડે ચોવીસ તારીખે સવાર માં નીકળી જાય તો આપડે બીજા દિવસે પચીસ તારીખે સવારે ખાટુસીમ પહોંચી જાય
હા
એ માટે આપડે સારું પડે હર્ષભાઈને તો વાત કરું મેં કે તમે થોડું ડિસ્કાઉન્ટ કરો અને અમે સારી રીતે ફરી આવી કારણ અને એમનો ખાવાનો ખર્ચ અમે કરી લશું એમ કહી દઈએ એટલે એ મા માની જશે
હા
હા
એ તો ફ્રેન્ડ છે એટલે સમજી તો જશે ને એ ડ્રાઈવર માં એ જ હશે તો આપણને મજા પણ આવશે
ડ્રાઈવરમાં જ છે હ અરે ડ્રાઈવર માંથી મેં તમે પેલા કધ તો એ પેલા જ સસ્તું પડાવ્યુંતે કેમકે આજે સવારે મેં મળ્યો હતો અને હમણાં હમણાં સાડા સાત બાજુ અમે એ એની જોડે જ ખેદ ગવા ગયા હતા
હા હા
હમણાં હમણાં થોડી વાર પેલા ઘરે ગયો
હા
હા કઈ નઈ એમને ક દે ને એવું કઈ નઈ આપડે
હા એ તો તમને મળતો જ રહેતો હશે એટલે તમે વાત કરી લેજો એની સાથે
હા હા
કે આપણે ટ્રાવેલ્સ નું નામ શું છે સાં ટ્રાવેલર્સ કે શું છે
હા સાોયા ટ્રાવેલસ
ના જલા સાય છે કે
હા જલા સાઈ સાઈ ટ્રાવલસ જ લખલુ છે કટ તો હા ગાડી એમ તો હમણાં નવી લીધી હતી પેલી સત્તર સીટર
હા
એ આઠક મહિના જેવા થવાના હશે
હા એ લોકો લોકો કે કે એસી વાળી પણ છે ને સાદી પણ છે તમને જે પોસાય તે લઈ લેજો એસી વાડીને આપને સાડ ત્રીસ રૂપિયા લગલ કીધા હતા એક કિલોમીટર પર
એતો એતો બહવ વધારે કવાય છે
હમ
એટલા બધા તો કેમે ખબર યાર આપણે આપણે બી એમ ચાલો તમારી પરિસ્થિ મારી પરિસ્િતિ બીજા બીજા તમારા ફ્રેન્ડની થોડી હશે એટલી એટલી અને તેઓને ફરવાનું શખ છે અને ઘેર માં થોડું આમતે
હા એટલે જ ને આપડે એટલે જ સાદી કરી છે એટલે પેલી તવીસ રૂપ મારી યા તો સારું આપણને એટલું આપણને સહેલું પડે
હા ચાલો ને મે એમને વાત કરું.
હા
સમજાવ ત્રેવીસ રૂપિયા પર આવી જશે કારણ કે એમને આપણે ખાવાનો એટલો ખર્ચો કરી લેશું આપણે એમનો એમને ત્રેવીસ રૂપિયામાં કરી દે ફાાઈનલ કિલોમીટર પર આપણને સારું પડશે
હ કયો?
હા. એમને કહી દઉં હે કે આપડે ચોવીસ તારીખે સવારે નીકળવામશે નવ વાગે.
હા.
એટલે એ નવ વાગે એટલે આપે ખેરગામ માં મળીશું ખેરગામ બોલાઈ લઈેશું.